હલો.
કેવું છે મિત્ર? મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી રહી છે.
હ તો શું કરી રહ્યા છો તમે હવે?
કાંઈ ની બસ જમીને બેઠો છું હમણાં જ.
એવું તો એમ આપણે કેટલા દિવસ પછી વાત કરી અને આજે મેં તમને યાદ કરીયા કે તમને પણ થોડું પૂછી લઉં કે તમે પણ ગામડામાં રેવું છો તો ખાસ આજે એક ટોપિક લઈને આવ્યો તો મેં અને એ ટોપિક છે. પર્યાવરણ અને પ્રદૂષણ પર ટોપિક પર થોડી ચર્ચા કરીએ તો શું મિત્ર તમે મારો સાથ આપશો?
હા મિત્ર ચોક્કસ.
હ હ તો પર્યાવરણ એટલે આપણી આસપાસનું કુદરતી વાતાવરણ હવા, પાણી, વૃક્ષો, પ્રાણીઓ અને માનવ જીવન સ્વચ્છ અને સંતુલિત પર્યાવરણ આપણા સ્વસ્થ તે જીવન માટે ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં વધતું પ્રદુષણ પર્યાવરણ માટે મોટી સમસ્યા બની ગઈ છે. પ અને પ્રદુષણ મુખ્ય પ્રકારો હવા પ્રદુષણ પાણી પ્રદુષણ, જમીન પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ નો પણ સમાવેશ કર્યો છે. એમ તો તમે ગામડામાં રે રેતા હશો અને હું પણ ગામડામાં રહું છું તો અ અમારા સાઈટે તે એટલું બધું પ્રદુષણ નથી. અને અત્યારે ખાસ કરીને તો ગામડા વિસ્તારોમાં પણ વૃક્ષો પણ વધારે પડતા જોવા મળે છે અમુક અમુક વિસ્તારોમાં અને એમ જોવા જઈએ તો જે વાહનોનું અને એવું બધું પ્રદુષણ એ સે તો ખાસ કરીને જોવા મળતો નથી પરંતુ એ ખાસ કરીને સિટી વિસ્તારોમાં જોવા મળે છે તો મને એટલો અનુભવ નથી. પણ હવા પ્રદુષણ એ કહી શકાય કે વાહનો નો ધુમાડો કારખાનાઓ નો ધુમાડો અને કચરો સળગવાથી હવા પ્રદુષણ થાય સે. તેના કારણે શ્વાસની બીમારીઓ અને અન્ય આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે. અને પાણી પ્રદુષણ મન જોવા જઈએ તો નદી અને તળાવોમાં કચરો પ્લાસ્ટિક અને કારખાનાનું ગંદુ પાણી છોડવાથી પ્રા પાણી પ્રદુષિત થતું જોવા મળે છે, અને પાણી પ્રદુષણ માનવ જીવન અને જળ એ જ જીવન એ પણ નુકસાન પહોચાડી રહ્યું છે, એવી જ રીતે જમીન પ્રદુષણનું જોવા જઈએ તો કે પ્લાસ્ટિકનો કચરો અને રાસાયણિક પદ્ધાતો જમીનમાં નાખવાથી જમીન પ્ર પ્રદુષિત થઈ રહી છે, અને તેના કારણે ખેતી અને જમીનની ગુણવત્તા પર પણ અસર પડી રહ્યો છે. એજ રીતે ધ્વનિ પ્રદુષણ જોઈએ તો વાહનોનો હોર્ન પછી લાઉડ સ્પીકરો છે, અને મશીનો વધવાથી ધ્વનિ પ્રદુષણ થઈ શકે છે, તેના તણા તણાવ અને સાંભળવાની સમસ્યા પણ થઈ શકે છે. તો એ ઘણી બધી આવી પર મોટા ભાગની મુશ્કેલીઓ કે જે પણ છે, એ બધું શહેરી વિસ્તારોમાં ખાસ કરીને જોવા મળતું હોય છે, અને ગામડાં વિસ્તારોમાં તો એટલું બધું જોવા ન મળે પરંતુ અમુક સમયે જે વાતાવરણમાં નુકસાનના કારણે અમુક સર દેખાતી હોય છે, અને પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ કચરો યોગ્ય જગ્યાએ નાખવો જ જોઈએ પાણી અને વીજળી બચાવવી જોઈએ અને વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને અપણે અમુક અમુક જે પ્રવાસન સ્થળ છે. એવી જગ્યાએ આપણે જતા હોઈએ તો ત્યાં પણ આપણે કચરો વધુ વધુ ગમે તેમ નાખવો ના જોઈએ અને સારી રીતે એનું જતન કરવું જોઈએ. અને પર્યાવરણ પણ સા એની સુરક્ષા રાખી શકાય એવું આ પણે પગલા લેવા જઈએ ને ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ કે પર્યાવરણને કઈ પણ નુક્સાન ન થાય કારણ કે હવે જો આપણે નુકસાન કરીશું તો આપણા આગળના સમય ન માં પણ જે પેઢી આવનાર છે, એને પણ એનું નુકસાન ભોગવવું પડે એવું છે, તો એના કારણે આપણે અમુક જે પર્યાવરણોમાં થતા નુકશનો છે. એને ધ્યાનમાં રાખવા જેવી ખુબ જ સારી બાબતો છે, અને એના માટે આપણે અમુક જે પ્રોગ્રામોમાં પણ આપણે એના વિશે થોડી સૂચનાઓ અને એવી બધી કરવી જોઈએ જેથી કરીને બધા શહેરોમાં અને ગામડાઓમાં પણ એની સુરક્ષા માટે યોગ્ય પગલા લઈ શકાય તો શું મિત્ર તમારા બાજુ પણ એવું પર્યાવરણ પ્રદુષણ વિશે એવું જોવા મળે છે.
હા.
અમારા બાજુમાજ એવુ ખુબ જ જોવા મળે છે, પરંતુ પ્રદૂષણ જે ઓછું જોવા મળે છે, કારણ કે આપણેે ગામડા વિસ્તારમાં રઈએ છીએ અને ગામડા વિસ્તારમાં લોકોને ખબર હોય છે. કે કેવી રીતે પર્યાવરણની જાળવણી કરવી અને આપણે પર્યાવરણ આપણને જીવવા માટે જરૂરી છે, કારણ કે તે આપણને હવા આપે છે, પાની આપે છે, જમીન વૃક્ષો અને કુદરતી આપણને સાધનો આપે છે, જો આ બ આપણે પ્રદુષિત થઈ શકી તો માનવ મુશ્કેલમાં મુકાય જાય પરંતુ આપને એને જાળવી રાખું કેવી રીતે એ પન જરૂરી છે, મિત્ર આજના સમયમાં વિકાસ થવો જરૂરી છે, પરંતુ વિકાસ સાથેથી પર્યાવરણનું જે રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. અને ગામડાઓમાં તો એવું છે, કે ઘર બાંધવું હોય કે કોઈ કામ કરવાનું હોય તો લાકડા કાપતા હોય છે, પરંતુ એની સાથે આપણને એટલી કાળજી રાખવી જોઈએ કે જે લાકડા કાપ્યા હોય એના બદલામાં એક વાળું જોઈએ અને તેનાથી આપણને પણ ફાયદો થાય અને પર્યાવરણની પણ જાળવણી થઈ રહે તોની વસ્તુ આપણને મિત્રો ધ્યાન રાખવું જોઈએ આજકલ. જોઈએ. તો હવાનું પ્રદુષણ પણ ખુબ વધી ગયું છે. શહેરમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે. ઘણી બધી ફેક્ટરીઓમાં ધુમાડુની નીકળતો પ્લાસ્ટિક સળગાવવાથી થતું પ્રદુષણ એવું વૃક્ષો કાપવાનું આ બધું થવાના કારણે હવાની ગુણવત્તા બગડી રહી છે, મિત્રો અને એના કારણે લોકોના શ્વાસની તકલીફ એલર્જી અને અન્ય બીમારી પણ થઈ શકે છે. અને માત્ર એવું જ નથી કે માણસો પર જ અસર કરી આપણું જે પર્યાવરણ છે, ને એના પર પણ અસર કરે છે, જેમાં આપણે જોઈએ તો વરસાદ છે, વરસાદ નિમિત્ત આવે છે. કાં તો અમુક શહેરમાં વરસાદ જ નથી આવતો તો એ એ એ શહેરમાં થોડુંક પર્યાવરણની જાળવણી ન હોય તો એવું વરસાદ હવે નિમિ થઈ શકે છે, એટલા માટે જ કહેવાય છે, કે આપણને પર્યાવરણની જાળવણી ખૂબ જ કાળજીપૂર્વક લેવી જોઈએ કારણ કે તે આપણા માટે જ નહીં પરં તુ આખીજ જે દેશ છે. તેના માટે આપણને જાળવી રાખવી જોઈએ. અને પાણીનું પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા બની ગઈ છે, હવે તો જોઈએ તો ઘણી જગ્યાઓ નદીઓ અને તળાવો એવા પ્લાસ્ટિક અને ધ દુ પાણી છોડવામાં આવે છે. તો એમાં આના કારણે એવું થાય છે, કે પાણીમાં રહેતા જીવોને નુકસાન થાય છે. અને પીવાના પાણીની ગુણવત્તા પણ ઘ છે. પ્રાણી જીવન માટે ખૂબ જરૂરી છે. તેથી તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપ. સોમી જીગારપી. આપણે સ્વચ્છને રાખીએ તો આપણને નુકસાન થ છે. માણસ જ બીમાર થશે અને. એને નુકસાન થશે અને આપણેે જોઈએ તો આજકાલ જો શહેરમાં જોવા જઈએ તો અવાજ કરશે. દિવસે ને દિવસે વધતું જ જાય છે. શહેરમાં મોટા ભાગે હોર્ન મોટા અવાજે વાગવા. અને આપડા ગામડાઓમાં જોઈએ તો મુખ્યત્વે આપણેે જે લગ્નના સિઝન હોય. તો બીજે ડીજે નો અવાજ તો આપણને ખબર જ છે એટલો એટલું વધારે છે કે નજીક જવાનો પણ નહીં બહુ તો એવું છે એના કારણે આપણને ને લોકોને માનસિક તનાવ થાય છે અને રોક તોક નાના બાળકો દર્દીઓને પણ આવી તકલીફ અવાજોના કારણે થાય છે તો આપણને એ પણ ખુબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. અને પ્લાસ્ટિક નું પ્રદુષણ તો આખી દુનિયા માટે ચિંતિત નો સમય બની ગયો છે કારણ કે લોકો એક વખત વાપરીને પ્લાસ્ટ્ટિક ફેંકી દે છે. પરંતુ એ નથી વિચારતા કે ચાલ કચરા પેટી નો ઉપયોગ કરી લો આ પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી. અને જમીન, પાણી અને પ્રાણીઓ માટે એ આપણા માટે પણ નુકસાનકારક બને છે. તો મિત્ર આજે આપણે જોઈએ તો આપણને ખુબ જ કાળજી લેવી જોઈએ અને આજે તારી સાથે વાત કરીને મને ફરીથી સમજાય કે પર્યાવરણનું રક્ષણ- માત્ર એક જવાબદારી નથી પરંતુ આપણા પોતાના જીવનને સુરક્ષિત રાખવાનો સૌથી મહત્વનો ભાગ છે મિત્ર તો તમે શું કહેશો આગળ?
એટમા. અંતમાં તો હું એટલું જ કહીશ કે પર્યાવરણ નું રક્ષણ માત્ર સરકાર ની જવાબદારી નથી. પરંતુ દરેક નાગરિક ની જવાબદારી છે અને જો આપણે પર્યાવરણ ને બચાવીશ તો આવતી પેઢી પણ સ્વચ્છ અને સુંદર જીવન આપી શકીશું. તો મિત્રો તમે મને જે તમારો કિમતી સમય આપ્યો. અને તમારી જે વિચારસરણી મને રજૂ કરી અને તમારા જે અનુભવો છે એ અમને મને રજૂ કર્યા એના માટે હું તમારા બાઈ મા છે
ઓકે મિત્ર આધાર